જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. શું હાલ છે તમારો?
જય શ્રી કૃષ્ણભાઈ. બસ સારો છું.
એ છે. પણ મજામાં છું. તું કેમ છે?
હું પણ સારું છું. આજે આપડે કયા વિષય પર ચર્ચા કરવાના.
આજે આપણે ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ વિશે પર ચર્ચા કરીશું. ખૂબ જ સરસ છે. કેમ છો ભાઈ. આજકાલ મોટા ભાગના લોકો ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરે છે.
કેમ આવું કેમ છે?
હા. હ બઉ જ સાચું બંને પદ્ધતિ પોતાના ફાયદા અને ગેરફાયદા છે.
ફાયદો કે ગેરફાયદો હોઈ શકે.
પહેલા ઓનલાઈન શિક શોપિંગ વિશે વાત કરીએ. તેની સૌથી મોટો ફાયદો છે કે એ આપણેે ઘરે બેઠા ખરીદી કરી શકી છે.
હા, આ તો બહુ સારી વાત કીધી તમે આપણને ક્યાં પણ બહાર નહી જાવાનું પડે
હા આપડે ઘરે બેઠી ઓનલાઈન શોપિંગ કરીલી આ આપડી અહહ સૌથી મોટી ફાયદા છે.
હા તમારી વાત બહુ સારી છે.
હમ એટલે બજાર જવાની જરૂરત પડતી જ નથી
હા જયારે આપણને ઘર બેસીને બધું કામ થઈ જશે અ તો બહાર જવાનું જરૂરત નહી થાય
હા તમારી વાત સાચી છે.
તો આપણે અ જેમ કહીએ કે એનો ગેરફાયદો પણ હોય શકે
હા એક જ વસ્તુને ઘણી બ્રાન્ડ રંગ અને કિંમત સરખામણી સરતાથી કરી શકાય છે.
હા
થોડી વખત ડિસ્કાઉન્ટ પણ મળે છે આપણને
તે જ માટે તો લોકો ઓ ઓનલાઈન શોપિંગ પ્રિફર કરે છે કારણ કે તે લોકોને ઘર બેઠા બેઠા સમાન પણ મળી મળી જાય છે અને એના સાથે સાથે અ ડિસ્કાઉન્ટ પણ મળે છે એથી અહહ પૈસા પણ કમ લાગે છે અને તે લોકોને અહહ સામાન પણ ઘરે મળી જાય છે તેને ક્યાં પણ દુકાનમાં ની જવું પડે
બિલકુલ તહેવારોમાં દરમિયાન તો ઘણી મોટી ઓફર પણ હોય છે.
હા
પહેલા ઓનલાઈન આપણેે જોઈએ તો ઓફર આવે તો આપણને એવું લાગે કે ઓનલાઈનમાં મળી રહ્યા છે તો શું જવાનું આપણને નીચે જઈને લઈ આવવાનું
હા ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકોને રિવ્યુ પણ જોઈ શકાય છે એટલે કે કે બીજા બીજા માણસ જે એ વસ્તુઓ ખરીદ્યો હોય તો તેના પીસે તેનો રિવ્યુ એટ તેનો શું લાભ છે શું હાનિ છે કેવું છે એ બધું તે લોકો ત્યાં લખીને મોકલે છે જેનાથી આપણને ખબર પડે કે આ વસ્તુ આપ માટે સારું છે કે નહી
હા જેનાથી નિર્ણય લેવામાં સરળતા રહે છે એટલે આપણને આમજ પડે કે આપણે હ હવે જોઈએ તો ઓનલાઈનમાં આપણે અહહ કઈ મંગાવવાનું છે અહહ અહહ જેમ કે કયો ચપ્પલ છે અને મોબાઈલ છે અહહ મોબાઈલ માં શું કે બ બીજા બીજા બ્રન્ બ્રાન્ડ હોય છે અને તે બ્રાન્ડ અહહ કોઈ દુકાન હોય છે તે લોકોને પોતાનો મોબાઈલ વેચવાનો કહે છે. કોણ મોબાઈલ એટલે જે અહહ દુકાનો છે એ કેવા છે એ આપણને રિવ્યુ થી ખબર પડી જાય
હા કયારેક તો ફોટોમાં જ દેખાય છે તોવો જ પ્રોડક્ટ મળતો જ નથી
હા ક્યારે સાઈઝ રંગ ગુણવત્તામાં હતા અ તકાવત હોય છે. મે
હા ડીલેવરી માટે પણ રાહ જોવા પડે છે.
સાચું સાચું વાત તો ઓનલાઈન શોપિંગનું એક બહુ બળું અ કહી શકીએ કે મુશ્કેલી છે પરંતુ જયારે આપણે દુકાન માંથી અહહ વસ્તુ લઈએ તો આપણે ત્યાં તેને જોઈ શકીએ અને એના પછી તરત જ વસ્તુ ઘરે લઈ જઈ શકાય છે
હા સાચું જયારે દુકાનમાં વસ્તુ જે વસ્તુ ઘરે લઈ જઈ શકાય છે અને ઓનલાઈન માટે તો આપણે ડિલિવરી માટે કેટલું રાહ જોવું પડે છે
હા તે તેજ તો ફાયદો છે એ ઓફલાઈન શોપિંગનો કે ઓફલાઈન શોપિંગમાં આપણને વેઇટ નહી કરવો જોઈએ જો આપણને આપણા દાલમાં દાળ પતી ગઈ અને આપણને ત્યારે જ દાલ જોઈએ તો આપણે તે સમયે ઓનલાઈન શોપિંગ નો ઉપયોગ નહી કરી શકીએ કારણ કે જો આપણને દાલ જોઈતી હમણાં પણ ઓનલાઈન શોપિંગ કરે તો કદાચ બે કે ત્રણ દિવસ પછી આવે તો એનાથી શું કરવાનું
હા તમારી વાત સાચી છે જો કોઈ સમસ્યા હોય તો દુકાન દુકાનદાર સાથે વાત પણ કરી શકાય છે જેમ કે ઓનલાઈન શોપિંગમાં તો આપણને દુકાન દાર કોણ છે એ જ ખબર નહીં પડતી
હા ઓફલાઈન ખરીદવામાં આપણને વસ્તુને હાથથી જોઈ સ્પર્શ અને તપાસી શકીએ છીએ એ
હા જો અને ઘણા વખતે ભાવતાલ પણ કરી શકાય છે
હા ખાસ કરીને કપડાં અને જૂતા ખરીદતી વખતે આપણે જો આ એને આપણે અ જોઈને જોઈ શકીએ કે કેવો છે આ ખુબ જ ઉપયોગી છે ને
અને તને ખબર છે કે ઓફલાઈન શોપિંગ ખરીદી કરતામાં સમય વધારે લાગે છે પરંતુ તે વસ્તુ આપણને તરત જ મળી જાય છે જેમ કે ઓફલાન ઓનલાઈન શોપિંગમાં આપણને એટલો ટાઈમ નહી લાગે પરંતુ જે વસ્તુ હોય તે આપણને મળવા માટે બહુ ટાઈમ લાગી જાય કારણ કે ડિલવરી માટે ટ્રા ટ્રાફિક પાર્કિંગ અને ભીડ જેવી સમસ્યાઓની સામના પણ કરવું પડે છે
હા બહુ સારી વાત હતીી તમે જો આ જોઈએ આપણેે તો શહેરમાં તો એ ઓનલાઈન શોપિંગ બહુ વધી ગયું છે પણ મારો એક સવાલ આવે કે આ શું ગામડામાં ઓનલાઈન શોપિંગુ ઉપયોગી છે
હા જ્યાં મોટી દુકાનો ન હોય ત્યાં ઓનલાઈન ખરીદી સારો વિકલ્પ બની શકે છે
હા વિદ્યાર્થીઓ માટે કઈ પદ્ધતિ સારી છે
જો પુસ્તકો અથવા ઇલેક્ટ્રોનિકની સમાન ખરીદવાનું હોય તો ઓનલાઈન સારી રહે પરંતુ યુનિફોર્મ અથવા જૂતા માટે ઓફલાઈન વધુ સારી છે
હા બહુ સારી વાત કરી તમે કારણ કે જો આપણેે કપડાં મંગાવીએ અને એ છોટું નીકળી જાય કે અ લાંબુ નીકળી જાય તો આપણે શોપિંગમાં જારે ક્યારેક વાર તો રિટર્ન અને રિપ્લેસ પોલિસી જ ન હોય અને હોય તો એ પછી એક ડિલિવરી વાળા આવે એ તારા ઘરથી લઈ જાય અને એ ત્યાં આપે પછી ફરીથી આવે આમાં બ બ લાંબો સમય લાગી જાય પણ મારો એક સવાલ આપણ છે અ કે આ બધા મતલબ સુરક્ષા દ્રષ્ટિઓ છે કેવો છે આ ઓનલાઈન શોપિંગ
ઓફલાઈન ખરીદીમાં છેતરપિંડીની શક્યતા ઓછી હોય છે જ ઓનલાઈન ખરીદી માં તે એક વેબસાાઈટથી સાવચેત રહેવું પડે છે
એટલે જો આપણે જોઈએ કે જે ટ્રસ્ટેડ વેબસાઇટ હોય જેને કહેવાય છે કે વિશ્વસનય વેબસાઇટ એજ પરથી ખરીદી કરવું જોઈએ નહીં કારણ કે આપણે કોઈ બીજી અ વેબસાઇટર પરથી જો ખરીદી કરે તો એ સ્કેમ પણ હોઈ શકે છે આપણા આપણા જે અકાઉન્ટમાં થી એ લોકો હેક કરીને પૈસા પણ નિકાળી શકે ને
હા અને કોઈને ઓટીપી કે બેંકની માહિતી આપવી જોઈએ નહી
હા શું ઓનલાઈન શોપિંગ સ્થાપિત વેપારીઓને અસર કરે છે
કેટલાક અંશે હા તેથી શક્ય હોય ત્યારે સ્થાનિક દુકાનદારો પાસેથી પણ ખરીદી કરવી જોઈએ
મને લાગે છે કે બંને પદ્ધતિઓનું પોતાનું મહત્ત્વ છે
હું પણ એજ માનું છું
હા બહુ સારી વાત કીધી તમે તો તાર મેં તને એક ઓપ્શન આપું કે તને એક જ પસંદ કરવું હોય કે ઓફલાઈન શોપિંગ કે ઓનલાઈન શોપિંગ તો એના માટે તું શું પસંદ કરશે
રોજિંદગી વસ્તુઓ માટે ઓફલાઈન અને ઇલેક્ટ્રોનિક અથવા પુસ્તકો માટે ઓનલાઈન
આ તો બહુ સરસ જવાબ છે ભાઈ
અને તું
જો જે જેમ તું કીધું અ કે રોજિંદા વસ્તુ તો માટે તું ઓફલાઈન જાય એ જ મારો પણ છે કે હું જરૂરત પ્રમાણે બંનેનો ઉપયોગ કરશું કારણ કે બંને નો જો આપણે બરાબરથી ઉપયોગ કરે તો આપણા માટે ઉપયોગી છે
હમ તમારી વાત સાચી છે આજના સમયમાં સમજદારી એમાં છે કે યોગ્ય સમય યોગ્ય વિકલ્પ પસંદ કરવો
હા બહુ સારી વાત કીધી આપણે એમ નહી મનમાં વિચારી લેવાનું કે ઓનલાઈન શોપ ખરાબ છે તો આપણે ત્યાંથી નહી કરવાનું ઓફલાઈન શોપિંગમાં આપણે જવાનું હોય તો આપણે તે નથી કરવાનું પણ આપણેે એ જોવું જોઈએ કે જે અ સમય જે બેસ્ટ છે એ આપણને ઉપયોગી લેવાનું જોઈએ
હા આજની ચર્ચા પરથી મને સમજાયું કે ઓનલાઈન અને ઓફલાઈન બંને ખરીદીના પોતાના ફાયદા અને ગેરફાયદા છે જો આપણને તે ફાયદા અને ગેરફાયદા ઉછિત તરીકે ઓળખણ હોય તો આપણે બંને નો ઉપયોગ સારા રીતે કરી શકે છે
હા બહુ બહુ સારી વાત કયતી આ ખુબ સુંદર ચર્ચા રહી આપણને ઓન ઓનલાઇન ઓફલાઈન શોપિંગ બંને નો જે ઉપયોગ ફાયદો ગેરફાયદો જોવા મળ્યો તારો ખૂબ ખૂબ આભાર ક તું મને સમય આપીને આ સમજાવ્યો ત્યાર પછી એ આવજો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ